હ હા કેમ છો?
હા બસ મજાઓ, તમે કેમ છો?
હું પણ મજામે છું.
હાઆ અ તો શું આજે આપણે કયા ટોપિક ઉપર વાત કરીશું?
પોતાનું સાધન ને મુસાફરી પેલું.
હા અચ્છા આપડે કે કેવું કે પબ્લિક ક ટ્રાન્સપોટ અ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ એના વિશે આપણે થોડીક વાત કરી લઈએ.
એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે શું કે આપડે સરકારી બસો હોય. કે પછી ટ્રેન હોય એનાથી આપણેે મુસાફરી કરીએ છીએ, તો એમાં આપણને ભલે થોડી કામ થાય અ કેવું કે આપણેે જે અ પોતાના પ્રાઈવેટ વાહનથી મુસાફરી કરીએ તો, અ આપણને એટલી તકલીફ ના થતી પેલામાં કેવું થાય છે કે ભાઈ આપણે એના ટાઈમે આપણે ઘરેથી નીકળવું પડે છે.
તો ટાઈમે આપણે એમાં પહોંચી શકીએ નહીતર આપણી ટ્રેન કે બસ હોય એ છૂટી જાય પછી. જયારે આપડું પો પોતાનું વાહન હોય તો આપણે કેવું કે નિરાતે બધું કદાચ ને થોડુંક પાંચ દસ મિનિટ લેટ થાય તો પણ ચાલે.
અને અ હા એટલે એ રીતે આપણે આમ જોઈએ તો ખાનગી આપડી પાસે વાહન હોય તો બહુ સારું પડે એમ.
હા ઘણા બધા ફાયદા છે આપડે જોડે વાન હોય તો એલા ઘણા બધા ફાયદા હોય આપડે હ
હમ.
હમ.
એટલે અ એવું છે પણ આપણેે એક રીતે જોઈએ તો અ બ બસ ને ટ્રેન ને એવા જે જાહેર આપડે જે ટ્રાસપ ખોટોય એના વિશે આપડે વાત કરીએ અલે એના એમાં જો આપડે કરીએ મુસાફરી તો આપણને ઘણા લોકો આપણને મળે. પછી આપડણે એની સાથે વાતો કરી શકીએ પછી અને ખર્ચ. ખરચો ઓછો આવે જો આપડે આપડું પ્રાઈવેટ વાહન લઈને ગયા હોય. તો આપણને બહુ ઈંધણનો ખર્ચો બહુ બધો આવે. તો એ આપણને થોડોક પેલો એને ગેરફાયદોય છે પ્રાઈવેટ વાહનનો
હમ બરાબર છે સાચી વાત છે.
હા એટલે? હમ એટલે આમાં શું થાય એટલે ઘણા લોકોને. એ આપડે જે બધા લોકોને એવું સગવડ ના હોય કે ભાઈ ચાલો. અ આટલે ઘર ના હોય ના હોય વાહન તો. આપણે કેવું જાહેર આપણે પરિવહનમાં આપણે કરી શકીએ મુસાફરી. તમે કરો છો મુસાફરી બસ ને ટ્રેનમાં એમાં કે પ્રાઈવેટ વાહનમાં.
ના કરું છું ને પણ હું વધારે ટ્રેન માં કરું છું મને ટ્રેન બધા કરતી સારી લાગે.
એનો તો ફાયદો જ સારો છે જો આપણને એમાં સુવાય બેસાયે ચલાય.
હમ.
અને પછી આપણે આ ટોયલેટ બાથરૂમની સગવડ હોય એટલે એમાંય. પ્રોબ્લેમ ના થાય તો એ બહુ સારું છે. હા
નુકસાની થાય એક્સિડેન્ટ થી આપડે કોઈ જાત નુ તકલીફ જ ને નઈ ને ટ્રેનમાં જાઓ તો આપડે. ભલે દૂર હોય. કે પછી નજજીક હોય પણ હું તો ટ્રેન માં જાઉં કેવાય બી જવાનું હોય.
હા એ તો સૌથી સારું છે અને આપણને કઈ એવું લાગે જ નહી જો. સુઈ જઈએ તો આપણને એવું લાગે જ નહી કે આપણેે મુસાફરી કરી છે આપણે ફ્રેશ થઈ જાય એમ.
હા બધા ટ્રેનમાં ફાયદા મલે આપડે જે આપડે જ. ફરવાનું હોય કે કંટાળી ગયા હોય તો ફરવાનું હોય તો એ ટોયલેટ બાથરૂમ હોય. ખાવાનું ભૂખ લાગી હોય તો બધું રીતે આઈ જાય.
આપણે થોડું ઘણું સાથે લઈને નીકળાવ હોય ને થોડુંક પછી આપણે ર એમ જો કે ટ્રેનમાં આવે જ છે હવે તો. એટલે આપણે થોડું ત્યાં નાસ્તો કરી લઈએ ને બધા. અ કેટલા આપણને લોકો મળે પણ ખરા એમ આજુબાજુ આપણી સાથે બેઠ. હોય તો આપણે વાતોચીતો થાય ફ્રેન્ડ બની જાય આપણને.
ઘણા બધા ફાયદા છે ટ્રેન માં જીએ આપડે તો ઘણા બધા છે આપડણે. એટલે હું તો વધારે સ ટ્રેન માં જવાનું ગમે છે મને.
હા અને જો એમાં ટ્રેનને એ બધું હોય તો એમાં આપણે પ્રદુષણ. પણ ન લાગે એટલું બધું.
જયારે આપણે આપણા ખાનગી વાહનો હોય તેમાં કેટલોું બધો ધુમાડો થાય આ બધું. પેટ્રોલ ડીઝલ જે કઈ એમ. અને કદાચ ત્યાં આપણે એવી રીતે ગયા હોય. તો આપડે જો આપડે આપણું પોતાનો ફોર વ્હીલર હોય ને એમાં ગયા હોય. એમાં શું થાય બેસી જ રહેવું પડે આપણને. લાંબી મુસાફરી હોય તો એ બેસવું જ પડે સુુંવાય નહી. હા તો પછી. આપણને દુઃખી આવે બધું આપણને કેવું કે પગ દુખી જાય કમર દુખી જાય.
અચ્છા
હ એટલે એ આપણને થોડુંક પેલું થાય. હા મને પણ ટ્રેનમાં જવાનું જ વધારે ગમે છે. અ અમે પણ એવું જ કરીએ છીએ પણ આપણેે ઘણી વખત એન કેવું થાય કે પણ આપડણે ટાઈમે નીકળવું પડે કે જે ટાઈમે ટ્રેન હોય તો આપડે એને અ એ એનાથી આપણે અડધો કલાક એમ વેલા જઈને આપણે રેલ્વે સ્ટેશન જવું પડે પણ જોકે હવે તો કેવી બધી સગવડો થઈ ગઈ ને આપણે ટ્રેન બુકિંગ બુકિંગ થઈ જાય ટિકિટ ઘરેથી જ એટલે બહ વાંધો નથી આવ્યો. હા નનેત પેલા કેવું થતું હતું.
કહી દે આપણે કેટલા વાગ્યાની ટ્રેન છે કેટલા વાગે આવશે કેટલા વાગે પહોંચી શક કયો આય છે કયો ઉઊભી છે એ બધી બતાવો ને બતાવ
બતાવે બતાવે અને ક્યાંય આપણે ગયા હોય તો એ લોકોને બતાવે એટલે આપડે મોબાઈલ માં જોઈ શકીએ તો એ લેવાય આપ આપણને આવી શકે ટાઈમે જ
તો એમ કઈ વાંધો હા એજ પણ આમ પેલા એવું થતું બસ માં અને ટ્રેન માં બહુ ભીડ થતી હવે એવું નથી આપડણે આ કરાવી દે રિઝર્વેશન ને એવું કરાવી દઈએ એટલે કઈ વાંધો નથી આવતો.
હા ને ટ્રેનમાં કે ને ઉલટી આ ગાડી આપડે સૂટ નહી થતી હોય તો ટ્રેનમાં કોઈ રિક્સ નહી આપે આપડે ગાડીમાં ઘણા જણ ને સૂટ નની થાય તો કેવા આ કે મતલબ ઉલટી થાય છે નથી થતી.
હા હા હા સચ
એટલે ટ્રેનમાં કસું નથી થાતું બે માણસ ગાડી માં એને ઉલટી ને બધી આકા મુસાફરી મેં થાય છે એટલે ટ્રેન માં કશું નથી તો એના માટે બી સારી છે.
હા આ પ્રોબ્લેમ તો લગભગ ઘણા બધાને હોય છે તો
પોતે થકે.
હા એટલે એ સારું પડે છે અ પણ આપણેે હા એ તો બરાબર પણ આપણેે જો નાના આપણા વાહનો હોય સ્કૂટર છે કે બાઈક હોય તો એ સારું પડે કે આપણે જો આપણે સિટીમાં સિટીમાં ક્યાં જવું હોય તો એ આપણને બહ સારું પડે કારણ કે રિક જ્યાં રીક્ષા વાળા આવે ને પછી આપણે ક્યાં થોડુંક તો ચાલીને જવું જ પડે.
હ.
ત તો એમાં થોડુંક એવુ થાય કે ના આપડે પાસે એવું સ્કૂટર કે બાઈક કે એવું હોય તો સારું પડે એમ.
હા, બરાબર છે એ લંબા સફરમે આ ટ્રેન બરાબર નો ન કક જવુંનું હોય તો બાઈકે જ સ્કૂટર ચાલે એના કશું થાય નહી એના ઉપર.
અને આપણે જો શાકભાજી લેવા જવું હોય તો આપણે કોઈ ના હોય તો આપણે સ્કૂટર ઉપર જતા રહીએ તો વજનને ના ઊંચકવું પડે.
અને આપડે આ આગળ એ રાખી દઈએ તો આપણે બધું જ વસ્તુ આપડે લઈ આવી શકીએ. હ. જો આપડે બધા, હા, જેન્ટ્સ તો બધા જોબ ઉપર ને એમ ગીયા હોય તો જો આપણી પાસે સ્કૂટ ટર હોય તો આપડે ચલાવીને જઈ શકીએ ને કોઈ મહેમાન આવવાનું હોય તો એને આપડે જો ટ્રેન ને એમાંથી ઇન્ડિયાથી લેવા જાવાના હોય તો આપડે એ આમ લઈ આવી શકીએ એને પણ એમ પછી બાળકોને જ આપડે ટ્યુશન છે કે સ્કૂલમાંને મૂકવા હોય મૂકવા જવાનું હોય લેવા જાવાનું હોય તો એવું સ્કૂટર ને બાઈક ને એવું હોય ને તો આપડે બહુ સારું પડે.
બરાબર છે.
હ અને આપડો હમ સમય એ બચે. અને આપણે સારુ પડે ને ક્યારેક ક્યાંક આપડે એવું નજીક નજીકમાં ક્યાંય ફરવા જવું હોય કે પછી આપડે મંદિર છે એવું ક જવું હોય તો આપડે આપણા એમ પરિવાર સાથે જઈ પણ શકીએ.
હા, બરાબર છે, સાચી વાત છે, પણ આમ તો બી બજાર શાકભાજી લેવા જઉં તો આપણે એક્ટિવા લઈને જ જાઉં છું, એ એના માટે બરાબર છે. જે આપણે લાવવાનું હોય તો આગળ મૂકીને આપડે ને આવો.
હા, એટલે આપડે જો ઊંચકવુંય ન પડે અને આપડો સમય સમય એ બચે કે આપડે ફટાફટ હા અને અ પેલો જો વધારે વજન હોય તો આપણાથી ઊંચકાઈ ની તો રિક્ષા કરવી પડે એને પછી એ રીક્ષા તો પછી કેટલી વાર લાગે તો એ આપણે બધો સામાન ઊંચકી ઊંચકીને ફરવું પડે. એના કરતાં પેલું સ્કૂટર હોય તો આપડે વજન ના ઊંચકવો પડે એમ.
હા. નઈને આપડે જોડે હોય તો ફટાફટ બાર કાઢી ને આપડે જેમ ઈચ્છા થાય ત્યારે કાઢીને લઈને આઈ જાવ. પોચ દસ મિનિટમાં તો .
હા, એટલે આપડે એવ બેઈ બેઈ રીતે આપડે જોઈએ કે જો અ પ્રાઈવેટ વાહન એ આપણી પાસે જોઈએ આવી રીતે અને આ મોટ લાંબી મુસાફરી કરવાની હોય તો આપણે આ જાહેર પરિવહનનો એટલે કે ટ્રેન છે કે બસ છે કે એનો આપડે ઉપયોગ કરવો સારો.
એટલે આમ બેય નું મહત્ત્વ છે.
હમ,
હમ,
બધા કરતી ટ્રેન સારી, બધા કરતા ટ્રેન સારી.
હા, એટલે એ તો સારું જ છે એટલે આવી રીતે અ જ્યાં આપણને જે જરૂર હોય તે રીતે આપણે એને મુસાફરી ફરી કરવી જોઈએ એટલે જો ઘણી આમ આપડે સમયની બચત થાય. અમુકમાં અમુક માં આપણે પૈસાથી બચત થાય. કારણ કે ટ્રેન સૌથી સસ્તું પડે આપણને એમ,
હા, બરાબર સાચી વાત છે. આપડે શરીરની બી શરીરની પણ સેફ્ટી રહેે ને આપડે બચત બી થાય બધી રીતે આપડે લાભ મળે ટ્રેનમાં.
હા, એટલે આજે આના વિશે વાત કરવાની તમારી જોડે વધારે મજા આયવી. હવે બીજા ટોપિક ઉપર પાછા મળીએ. ચલો બાય. જય શ્રી કૃષ્ણ.